ઓ.
પ છે.
બસ મજા તમે કેમ છો?
બસ મજામાં જો કપડા સંકેલી ને મૂકું છું.
અચ્છા પોહછી ગે ઘરે એમને
હા ઘરે પહોંચી ગય ચો હમણા જસ્ટ પહોંચી ને કપડાને સંકેલા.
હા. નાસ્તો વાસ્તો કર્યો કે
દુકાને થી શોપિંગ કરીને આવી.
અચ્છા ઠીક નાસ્તો બાકી એમને.
બાક હા નઈ એમ તો કરી લીધો કેમ કે તાના ભૂગળા ને એવું ખાધતી થોડુંક
હા હવે તો ડાયરેક્ટ જમવાનું જ
હા જવાળી જમવાનું બનાવીશ જમા ન જમીને પછી સુઈ જશુ.
હા.
તું શું કર છે.
કાઇ ની બસ જો બેઠી હતીથી.
હ તારે કઈ કામ નથી લાગતું.
કામ કરીનેું હુઆવીને મેં વાસણ ને બધું કર્યું. સાચી ત તો અમારા ઘરે પાંચ પાંચ કુતરા છે તેને ફેરવવા જવાનો કૂતરા ફેરવા તો પડે ને બાકી ઘરમાં બધું કરે
એટલા બધી પાડીને રાય ખાસ
હા પાંચ પાંચ છે બે નાના બચ્ચા છે ને ત્રણ મોટા છે
હા મે મન દઈ દે હો એક
હા લય જાઓ
મને બહુજ ગમે કુતરા પણ પાડવાનો દે
હા એ જ ને
કેમ કે ઈ પછી ઘરમાં બધું કરી દે તો એમ કોઈને પસંદ નો
હમ્મ એટલે તો બહાર લઈ જવા પડે
એટલા માટે જને એટલો ટાઈમ ક્યાંથી લાવવો
હા
ઘરે કોઈક હોત તો આમ એને સાચવી શકે ને મને ટાઈમે ટાઈમે ખાવાનું ખવડાવે લઈ જાય બહાર ફરવા માટે
હા બઉ ત્યા આપે પડે તો તરત જ હોસ્પિટલ લઈને જવા પડે
અમારે એક વાર અમે પાડેલો હતો અમે મુંબઈ ગયા ને તો એ કોઈ હરકું ઘરે ધ્યાન નતું દીધું ને બિચારું મરી દીધું
હા
ઘરે પાછા ઘરે આવ્યા ને તો બહુ બીમાર પડી દવા એ કટલી એની કેટલી કયરી બધું ઓલું કર્યું પણ પછી બિચારક ના
હા એ થાય ને એ ના માલિક વગેરે થઈ જાય ને એકલો એકલો થઈ
એટલે અમે આમ આપડે કેમ પેટ ઓલો વેચાતું લઈ આય એવી રીતે પાડેલું જ હતું નાનું હતું ને ત્યારથી પણ મોટું તો એ ને તો કૂતરા એ ઓલું જોયું એને ઓલું કરી દીધું હોયે બાઇટ આયપુ હશે તેની હિસાબે હા કરડી ગિયું તેની હિસાબે બચારું મરી ગયું
હા એ તો બસ સ્ટિક ડોગ ની તો બહ ધ્યાન રાખવી પડે અમારે એક વાર કુત્રરા કરડી ગયો તો તો દવાખાને લઈ
કેમ કે બહુ ઓલું થાય એને ધ્યાન બહુ રાખવું પડે
હા
જમવા નુ નત બના વુ તારે હલો હાલો હલો.
હા.
જમવાનું બનાવાનું
જમવાવામાં તો હજી બિરિયાની બનશે
હમ્મ
તારે શું બનશે
અમારે બકાલુ છે ડુંગડી ને બટાકા તારે ખાવા આવુંશ
નહી અમને ભાવતા નથી ડુંગળી બટેટા
હા ફાવે તો અમને પણ એને પણ ખાવું પડે ને.
હમ શાકપકલું ન હોય તો ખાવું જ
હા.
એતો પ્રોબ્લેમ છે જો કોણ લાલ કાલે સેવ રોલ બનાવવાનો પ્લાન છે.
હા તું બનાવીને ખાજે.
આ છોકરો રમતો લાગે ને.
હા એ રમે
હમ.
તું કોક દીક આવતી હોય તો તને ખબર હોય ને.
હ મારા મમ્મી ને મોકવા આવીશ ને ત્યારે તારા ઘરે આવ
તા તારા મમ્મી ઘણી વાર આવેલા છે. હ ઈ નાનો તો ત્યારે ઘણી વાર આવેલા છે. કેમ કે એવ લખવા આવવું પડે ને
હા, હા, હા.
ઘણી વાર આવેલા છે.
હા હા.
હવે તું આવજે કોક
હા એઈ બાજુ આવી એકલે આવીશ.
ઘરે કોણ કોણ છે? શોપિંગ કરવા માટે તું ગ જવાની હતી ને? હલો, હલો. હલો.